હલો.
શ્રી કૃષ્ણ.
બસ મજામાં. તમે કેમ છો? તમે કેમ છો?
ખૂબ
હા, બોલો. શું કરો છો? હા બોલો. શું કરો છો બીજું? શું ચાલે છ
ખાલી હું વિચારતો હતો કે આર કર્યા કરે છે
હા એ તો તમે બરાબર કયો હવે આજકાલ એમ બી વધારે બધાને ગુસ્સો વધારે પડતો જ આવે છે. હમ. બોલો.
દરેક વ્યક્તિને ક્યારેકને ક્યારેક ગુસ્સ સો આવે છે એલી પ્રોબ્લેમ બની ગઈ છે.
હા એ તો છે જ ગુસ્સામાં હું લોકો લોકો ક્યાંથી શું શું કરી મકી છે એ લોકોને પોતાને જ ખબર નથી પડતી.
ત્યારે કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ પરિણ્યાય નો અનુભવ કરે છે ત્યારે તે ગુ તેને ગુ આવી શકે છે. હા પછી. ગુસ્સા ઘણી વાર નીચવા તળાવનું પરિણામ હોય છે, થોડો પોતાની વાત મજબૂત ર એ તો રજુ
હા એ તો બરાબર કયો તમે ગુસ્સો આવે એટલે આપડે આપડું પોતાનું કામ મ બગાડી દઈએ છે. હમ્મ.
ગુસ્સાથી જીવનમાં ઘણી સ વધારે ગુસ્સા કરવા તે માત્ર ઊભી થઈ જાય છે.
હા એ તો બરાબર કેવો તમે તો એટલે આજકાલ છે ને ગુસ્સ
ગુસ્સા નહી વાણી હા. બોલો.
એ જ હવે ગુસ્સો તો કરવો જ ના જઈએ દરેક વ્યક્તિ અગર જો ગુસ્સો હા.
પોતા પોતાની વાણી ગુમાવી શકતો નથી ગુસ્સા સંબંધોને તિરાડ પાડી શકે છે.
હા એ તો બરાબર કેવો ત એટલે છે ને દરેક વ્યક્તિ એ ગુસ્સો કરવો જ ન જોઈએ, ક્યારે છે ને ગુસ્સો કરે તો એ લોકો પોતાનું કામ પણ બગાડે છે અને હવે કોઈ કોઈનું પણ વ્યક્તિ ન આપણે એકબીજા સામે કઈ પણ બોલી દઈએ. તો એ લોકો પોતાને ખુબ જ અપમાન અનુભવે છે તો ગુસ્સો કરવો જ ન જોઈએ અને ગુ ગુસ્સો આવે તો ત્યારે છે ને એ લોકો એ પોતાના પોતાને સાથ રાખવું જોઈએ કે મતલબ એ પોતાનું કામ ના બગાડી દે.
આ ગુસ્સા કરવા - તેની બ્લડ પ્રે શર થઈ જાય છે.
એ તો છે જ ગુસ્સાના કેટલા બધા કારણો હોય છે. જેવી રીતે મતલબ પરિવારમાં પણ ઝઘડાઓ થતા હોય છે, મિત્રો પણ એકબીજા સાથે ઝઘડાય છે, તો આમ એ લોકો પોતાનો ગુસ્સો કાબુમાં રાખે તો આવા બધા કિસ્સાઓ ન થાય.
હા માણસને ગુસ્
તે લોગો
ત્યારે સઈએ અને ઉતાળ માં એનાના
હા એ તો હોય જ છે, આપડે ગુસ્સામાં આપણા પોતાના કેટલા બધા કામો બગાડી દેએ છીએ. હવે છોકરાઓ પણ ઘરે મસ્તી કરે તો આપડણે કેટલા એ લોકો પર ખીજવાય છીએ આપણને ગુસ્સો જ બહુ આવે છે, હવે બધું આપણે ઘરે પણ કામમાં સાફ સફાઈ કરી હોય. તો છોકરાઓ કઈ પણ બ બધું બ ગમે તેમ વસ્તુઓ ફેંકી કાઢે તો આપણને કેટલો ગુસ્સો આવે છે, તો આપણેે આપણા ગુસ્સાને કંટ્રોલ અ કરવું જરૂરી છે. એવી રીતે કે આપણે પછી કઈ પણ આપણે છે ને આપડણે બોલી દઈએ છીએ છોકરાઓને પણ ગુસ્સામાં તો એટલે ગુસ્સો તો આપડે ખુબ જ કાબુમાં રાખવા જોઈએ. હમ્મ બોલો
હા ધીરજ રાખવું જોઈએ.
હા એ તો છે. ગુસ્સો સા ને કારણે
તે ઘણી હલો
એ તો છે જ હા હા આવે છે
હા સમજદારીપૂર્વક વાતચીત કરવા સમજો દૂર થઈ શકે છે અને ગુસ્સો
હા એ તો એજ છે ગુસ્સો કરવાથી મતલબ છેને કેટલું નુકસાન નુકસાન પણ થાય છે ગુસ્સાને આપણે છે ને ગુસ્સાને કારણે આપને દબાવવો ના જોઈએ જેમ કે છે ને હવે ગુસ્સો આવે ત્યારે આપણે ખુબ જ ધીરજ રાખવું જોઈએ એને એકદમ શાંતિ થી કામ લેવું જોઈએ વ્યક્તિ અગર જો પોતાના ગુસ્સા પર કાબુ ના મેળવે તો એ પોતાનું મતલબ કઈ પણ કામ બગાડી શકે છે અ વ્યક્તિ એ છે ને ગુસ્સાને પોતાનો શત્રુ નહીં પણ એને સમજદારી પૂર્વક એને નિર્ણય લેવો જોઈએ.
હા ગુસ સાથી થઈ શકાય છે અને સારું કરવું જોઈએ.
હા એ તો બરાબર છે તમે કેવો તે હવે ગુસ્સો આવે ત્યારે આપણેે અ મતલબ આપણને ક્યારે ક્યારે પણ ગુસ્સો આવી જાય છે આપણે કઈ આપણું કાઈમ આપણું કામ પણ હવે સમય પણ નહી થયું હોય યા ફિર આપણે હવે કોઈ પણ મહેમાન આવવાના હોય ને આપણને કઈ પણ તૈયારીઓ કરવી હોય ને ઘરમાં અડધી વસ્તુઓ પણ ના હોય તો પણ આપણને ગુસ્સો આવી જાય છે. અ કઈ પણ આપણેે બહાર જવું હોય તો કોઈ પણ સાધન પણ જલ્દી થી ની મળે તો પણ આપણને ગુસ્સો ગુસ્સો આવી જાય છે. છોકરાઓ પોતાનું હોમવર્ક પણ ટાઈમ પર ની કરે તો પણ આપણને ગુસ્સો આવી જાય છે. એટલે વાત વાતમાં ગુસ્સો આપણને આવ્યા જ કરે છે. તો આપણને આપણા મગજને એકદમ શાંત રાખવું જોઈએ.
હા તે તો છે રમતા રમતા પણ બઉ બધા ગુસ્ સા કરે.
હા એ તો છે જ હવે છોકરાઓ નીચે હવે અ બધા બિલ બધા હમ્મ. બોલો બોલો.
હા જે વ્યક્તિ પોતાના ગુસ્સે જીવનના પડકારોના વધુ સારી રીતે
હા એ તો છે જ હવે બિલ્ડિંગમાં પણ છે ને છોકરાઓ રમ તા હોય નીચે બેટબોલ રમતા હોય નીચે બેટબોલ ક્રિકેટ રમતા હોય ને હવે આટલી બધી અ આટલા બધા મતલબ ગાડીઓ અને સ્કૂટરો ઉભેલા હોય છે. તો છોકરાઓ મસ્તી મસ્તીમાં એ લોકોને કાચ ફોડી દે છે તો એ કેટલા બધા મતલબ એ લોકોને નુકસાન થાય છે તો પછી એ લોકો ગુસ્સો અપાવે નહી તો શું કરે એમ તો ધ્યાન રાખવું જોઈએ એમ એવો બગાડ ના કરવો જોઈએ. કે મતલબ સામે વાળા ને ગુસ્સો આવી જાય. કે તો
હા.
એટલે અ
કેલેસી છે.
હા એ તો છે જ હવે. અ હા જેલસ એમાં તો ગુસ્સો આવે જ છે ને હવે એકબીજાનેથી જલન થતી હોય તો પણ ગુસ્સો આવે છે હવે દુ દુકાન વાળા પણ હોય છે તે લોકો હવે અ સામસામે દુકાનો હોય. એક જ હવે કોઈ અનાજ કિરાણાની દુકાન હોય છે તે એની પણ આમ સામે ન હોય તેની પણ આમ સાારનો હોય તો હવે ગ્રાહક ત્યાં જતો હોય તો ત્યાં જતો રહે છે તો પણ હવે કેટલો ગુસ્સો આવે છે કે મારી દુકાનને તો કોઈ આવતું પણ નથી એવી રીતે તમ ગુસ્સા ના બહુ બધા કારણ છે મતલબ વાત વાતમાં આપણને ગુસ્ ગુસ્સો આવે છે હમ.
હા અને પરિવાર મિત્ર એ સંબંધો પણ ગુસ્સાથી
બગડી શકે છે હા એ તો બરાબર કયો તમે. ઘરમાં પણ હોય એતો. કોઈએ પણ એકબીજા એકબીજા પર ગુસ્સો ના કરવો જોઈએ ગુસ્સો કરવાથી મતલબ બધા સંબંધો બગડે છે. તો એ આપણે ખુબ ખાસ ને આપણે ધ્યાન રાખું. જોઈએ.
હા.
બોલો.
ને નથી યાદ રહેતી પણ ગુસ્સા ની વાત તો બોલાયલી
હા હા એ તો તમે બરાબર કેઓ જે આપણે સારા સારી રીતે વ્યવહાર હ હા એ તો છે જ સારી રીતે વાયાત કરેલી હોય તો તે તે કોઈને યાદ નથી રતું અને હવે ગુસ્સામાં આપણે અપમાનજનિત એવા બધા સબ બોલેલા હોય તો તે લોકો કોઈ આસાનીથી ભૂલતા નથી એટલે ગુસ્સો આપણે ઓછો કરવો જોઈએ
સાચચી વાત
તો એટલે આપડે જીવનમાં ધ્યાન રાખવુ જોઈએ કે આપડણે જેટલૂ હોય જેટલો ગુસ્સો ઓછો કરવો જોઈએ આપણે મન શાંત રાખવું જોઈએ આપડે ગુસ્સામાં મતલબ કઈ બી એવું આપણે નહી કરવું જોઈએ કે તે આપણા મતલબ પરિવાર માટે તે નુકસાન કરે એમ આપણે ગુસ્સામાં એવા કોઈ પણ કામ ના કરવા જોઈએ એ આપણે ખાસ એ વાતનું આપણે ધ્યાન રાખવું જોઈએ હા એ તો છે જ
હા તેથી મનુષ્યને તેના ગુસ્સા નિયંત્રિત કરવો જોઈએ
હા એ તો બરાબર જ કેયો છો તમે હા એ તો બરાબર કેયો તમે ગુસ્સો તો કહું ને આપડે કરવો જ નહી જોઈએ ગુસ્સામાં કેટલા બધા કામ બગડી જાય છે તો આપડણે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે ક્યારે પણ ગુસ્સો ન કરવો જોઈએ આમ શાંત રેવું જોઈએ ને જે બી નિર્ણય લેવા ના હોય તે શાંતિથી લેવા જોઈએ એટલે ચાલો હા ધ્યાન હા ધ્યાન રાખજો કે જેટલું હોય તેટલું ગુસ્સો ઓછો હા ઠીક છે ચાલો બાય જય શ્રી કૃષ્ણ